જય શ્રી કૃષ્ણ.
ન કેમ છો?
મજામાં છ ને તમે કેમ છો?
પણ મજામાં જ છું.
હમ ઘણા દિવસ તો પછી ફોન કરીએ કઈ સરસ મજા ની વાર્તાઓ કરીએ ને ચલો ને આજે.
હા હું તને ક તમને કરવાની જ હતી આજે મને છે ને આપણા શાળાના દિવસો કેટલા યાદ આવી રહ્યા છે કે મતલબ આપણે શાળામાં હતા તો કેટલી આપણી યાદો હતી કેટલી મીઠી મીઠી યાદો આપણે જોડી હત તી ને એ દિવસો મને બહુ યાદ આવી રહ્યા છે.
હા, હા એ દિવસો તો કોને યાદ ના આવે શાળાના દિવસો એ આપણા જીવન ન સૌથી સુવર્ણ અને નિર્દોષ સમય છે. મિત્રો સાથે લડવું, રમવું વો રીસેસ મા ડબો શેર કરવો અને પરીક્ષા નો ડર આ બધું જ યાદગાર છે શાળાના દિવસો નુ.
બિલકુલ, મને તો મારા શાળાનો પહેલો દિવસ બરાબર યાદ છે કે ત્યારે કેવો આપણને થોડો થોડો મતલબ ડર લાગતો હતો મનમાં થોડો થોડો ડર હતો શરૂઆતમાં તો બહુ ડર લાગ્યો પછી કેમકે આપ પણા માટે બધું નવું નવું હતું ને પછી તો મતલબ જાણે એવું લાગવા લાગ્યું કે આ બધા મિત્રો શિક્ષકો અને આ આ બધા જ મારી મારો પરિવાર હોય એવું બધું બની ગયું હોય.
સાચ ચી વાત છે અને તમને યાદ છે શાળાના દિવસોને અમુક મધુર યાદો પણ હોય છે, જેમ કે આપણે શરૂઆત કરીએ તો આપણે જેવી રીતે સ્કૂલ જઈએ અમુક હોય તો સ્કૂલ ના જ હોય તો સ્કૂલ ના જવા માટેના બહા બનાવા. પેરેન્ટ સામે જેમ કે માથું દુખવું. પેટમાં ડુઃખ અને ન જાને કયા. ક્યાં.
સાચી વાત કરી ત્યારે જોઓ ને આપણે કેવા આવા બધા બાાના બનાવતા હતા કે ઘણી વાર તો ખબર, કાંદો પણ સાઈડમાં મૂકીતા હતા અને મમ્મીને કહેતા હતા કે ના આજે તો તાવ આવતો છે મતલબ એનાથી થોડું શરીર ગરમ થઈ જાય ને તો કેત કે તાવ આવતો છે આજે તો ત્યારે સ્કૂલ ન જવા માટે બહના કરતા હતા અને આજે એ સ્કૂલ આપણને કેટલી યાદ આવી રહી છે, એ મિત્રો, એ સ્કૂલનું મેદાન જેમાં આપણે કેટલી રમતો રમ અને આપણો જે રિસેસનો સમય હતો એ તો આપણો કેટલો સૌથી મનપસંદ સમય હતો ને?
સાચી વાત છે અને તને પણ પ્રાર્થના સભા, સવારની ઠંડી હવામાં પ્રાર્થના કરવી પછી રાષ્ટ્રગીત ગાવું એ બધી યાદ અને પ્રાર્થનામાં તો હવે આપણને શાળાના શિક્ષકો કે પછી ક્લાસ ટીચર પણ એ બધા ખો બંધ કરવા કે તું બી આપણે કાણી આખ ખોલીને ખોડી આખ ખોલીને આજુ બાજુ જોતા રહેતા કે ટી તો આજુબજુ નથી ને તો આપણે થોડી વાર આંખ ખોલી લઈએ એમ કરીને એ બધી નાની નાની મસ્તીઓ પણ અત્યારે બહુ યાદ આવે.
સાચી વાત છે, એ તો આપણે એવું જ કરતા કે આમ ઝીણી આંખ ખોલીને જોતા કે ટીચર જોતા નથી ને કોણે આંખ ખોલી રાખી છે. એ તો આપણે બધા જ કરતા. હતા અને તમને ખબર છે જ્યારે આપણને આગળ બોલાવીને અ પ્રાર્થના કરાવવાનું કે કંઈ પણ એવું એસેમ્બલીમાં કરવાનું કહેતા તો આપણને કેટલો ગર્વ અનુભવતા ને કે હા જાણે મને તો બહુ કંઈ મોટું કામ સોંપવામાં આવ્યું છે, અને ક્લાસના એક મોનિટર બનાવતા તો આપણને કેટલીક ખુશી થતી જાણે આપણે આખી દુનિયા જીતી લીધી હોય, કે આપણને લોકો આખો કેટલા આખો ક્લાસ આપણને એટલું માન આપતું ને આપણે કેટલા ખુશ થઈ જતા ને.
અને બેન્ચ પાર્ટનર, બેન્ચ પાર્ટનર ન તો એક અલગ જ કિસ્સા હોય છે. કે એમની સાથે બેસીને જે ચાલુ ક્લાસમાં ગપશપ કરવી, વાતો કરવી અને તેના વચ્ચે આપણને દીકરો ટોકતા કે ના બને દૂર બેસો પણ મે થોડી વાર રહીને પાછા ત્યાં ને ત્યાં આપણે સાથે આવી જ દતા, અને આવામાં તો એક મિત્ર ના આવ્યા હોય તો ટીચર જરૂર પૂછે કે તમારો મિત્ર આજે કેમ ના કેમ નથી આવ્યો એવી બધાની મિત્રતા હતી. તી વખતે તો
બિલકુલ અને આપણે તો કેવી મજા કરતા ને બેન્ચ પર બેસીને આપણે એકબીજાનો ડબ્બો ખાઈ લેતા હતા, અને મતલબ કોઈક એવો વિષય કંટાળાજનક લાગતો, કે આપણને બહુ ગમ કંટાળો આવતો ઊંઘ કેમ કે એવા ઘણા વિષયો તો કોઈ વાર આપણને નહીં ગમ તા હોય તો આપણે કેવું આમ નીચે માથું કરીને પણ ધીને જીણે વાતો કરતા હોય એકબીજાનું બેગ ખોલીને પકા પછી બુક્સમાં આપણે ઓલું શૂન્ય ચોકડી, કે ઓલું કંઈક એવી એવી કેવી રમતો રમતા હોય ને બુકના જે આપણું જે છે તમે છે કે આપણું બુક્સનું જે છેલ્લું પાનું હતું ને એ આપણા માટે પાનું નહીં પણ અમે આપણા માટે એ એમાં આપણે કેટલું બધું કરતા ને, કે ગણિતના કંઈ દાખલા નહીં આવડતા હોય તો એ છેલ્ પાનામાં સોલ્વ કરતા કે શૂન્ય ચોકડીવાળી ગેમો રમતા. અ પછી હીરો હિરોઈનના નામ લખતા એ છેલ્લું પાનું તો આપણા માટે બહુ જ સ્પેશિયલ પાનું હતું.
હા એ વાત તો છે સાથે સાથે ખબર બેન્ચ પર લીટી દોરીને જગ્યા વેચવી, કે પછી ટિફિન ખલાસ થઈ ગયા. આપડો ટિફિન ખાલાસ થઈ ગયા, પછી મિત્ર ના ડબ્બામાંથી ચોરી ચૂપી થી ખાવાનું અને રિસે સ ત્યા રસેની રમત રિસેસની ઘડવી પડતાં જ દોડતા મેદાનમાં પકડદાવ, લંગડી, સાતટાળી ખબર જાત રમતા, અને પી. ટીના સૌથી વધારે વારતા કે ક્યારે પીટી ન લેકચર આવે અને ક્યારે અને એમાં જો ક્યારે કોઈ ગણિત કે અંગ્રેજી શિક્ષક ભણાવવા આવી ગયા તો તો આખું બધાનું મોડ ઓફ થઈ જતું.
હા, આ વાત તો બિલકુલ તો સારી ગીયા બરાબર કરી. કે આપણે હંમેશા આવા કોઈ પ્રોક્સી પિરિયડની રાહ જોતા હોય. કે મતલબ પીતિના પીરિયડની રાહ જોતા હોય ને તેમાં જો કોઈ પ્રોક્સી લેવા આવી જાય તો આપણે બધાનો મૂડ ખરાબ થઈ જતો, પણ તમને ખબર છે જે આપણા શાળાના શિક્ષકો છે તે આપણા જીવનમાં કેટલો મોટો એમનો ફાળો છે ને કે તેમણે આપણને ભણાવ્યું છે પણ જીવનના મૂલ્યો પણ શીખયવા છે.
સાચી વાત છે, એમની નાય અનેનું શિક્ષણ અત્યારે અમુક ઘણી વખત યાદ આવે કે ના આપણા શિક્ષકોએ આપણને આ વસ્તુ કીધુ તુ એ જીવન સાથે ચોક્કસપણે મેલ ખાય છે. સાથે સાથે તમને ખબર છે? વરસાદની મજા ચોમાસામાં જો શાળા જવાનું હોય તો વરસાદી પાણીમાં છપછપયા કરવા વગર તો આપણે શાળાથી ઘરે આવીએ જ નહી, કાગળની હોળી બનાવીને પાણીમાં તરતી મૂકવી અને જાત જાતની મસ્તી કરતા, એ માતો.
બિલકુલ એ દિવસો તો કોને યાદ ના હોય, એ દિવસો તો આપણા જીવનના અમૂલ્ય દિવસો હતા. જે નદીના વિસરી શકાય એવા બધા દિવસો હતા અને શાળામાં આપણને કેવું શિસ્ત સમયનું મહત્ત્વ અને જે મહેનતનું મૂલ્ય છે એ બધું બી આપ આપણે છે ને શાળા શીખ્યું શીખ્યા છે અને જે ટીમવર્ક તથા મિત્રોનું જે મહત્ત્વ છે એ પણ આપણે શાળામાં જ શીખ્યા છે. તમને ખબર જ હશે કે જે શાળાની મિત્રો છે ને તે જીવનભર આપણી સાથે રહેહી છે એ મિત્રો આજે પણ આપણી સાથે છે એ જ આપણી સાચી મિત્રતા છે.
સાચી વાત છે, તમે એ પણ અનુભવ કર્યો જ હશે શાળાના સમયમાં કે પરીક્ષા ન તણાવ પરીક્ષાના આગલા દિવસે એટલી બી ટેન્શન થાય એમ વચારી કે પહેલાથી ભણી લીધું હોત તો સારું હોય. પરંતુ પરીક્ષા ન આગલા દિવસ ગોખણ પટી કરી. અને રિઝલ્ટ આવ્યા પછી મિત્રો સાથે એજ માર્સની સરખામણી કરવી એ આ બધી યાદો હંમેશા આપણા દિલની ખૂબ નજીક રહીએ છેએ અને આપણે ગમે તેટલા મોટા થઈ જએ, પણ દિવસ ખુશી ક્યારેય જતી નથી અને ક્યારેય આપણા અ જીવન માંથી આપણને ભૂલાતી નથી અને એ આ ખાટી મીઠી યાદો છે ને એ જ આપણા ચહેરા પર સ્મિત લાવી દે છે.
બિલકુલ અને તમને ખબર છે આપણા શાળાની જે પિકનિક થતી એ દિવસ તો કેટલો આનંદભર્યો રહેતો આપણે એ પિકનિકમાં જવા કેટલા આતુરતાથી રાહ જોતા હોઈએ છ છેએ ને કે પિકનિક હોય કે પછી કોઈપણ શૈક્ષણિક પ્રવાસો હોય એ શાળાનો જે સૌથી મજેદાર ભાગ તો એ જ રહેતો કે આપણે એવા શૈક્ષણિક પ્રવાસોમાં જઈએ પિકનિક જઈએ તો આપણે આખું ગ્રુપ મળીને કેટલી મજા કરતા ને.
ત્યારે તો અંત્યાક્ષરી રમતા અને આખો દિવસ મિત્ર સાથે બાર ફનું તમને ખબર, લાસ્ટ બેચ છેલ્લી બેન્ચ પર બેસી આખી રાખવી વાતો કરવી. અને ચાલુ ક્લાસે જોક્સ પાસ કરવો એની પણ એક મજા જ્યાં લગત પછી બ્લેકબોર્ડ અને ચોક સાથે તો આપણી અલગ જ કહાની છે. જેમ કે, મોનીટર બનીને અથવા ક્લાસના સ્ટુડન્ટ જ બનીને બોડ પર વાતોળિયાના નામ લખવા અને ડસ્ટરથી બોર સાફ કરવા માટે પળાપડી કરવી. અને એક વાત તો સૌથી સૌથી મહત્વની નવા વર્ષના જયારે ચોપડા આવે ત્યારે, એના પણ પુઠ્ઠા ચડાવવા.
હા, એ તો બહુ સરસ મજા જાનું હતું. અને તમને મારો એક કિસ્સો જણાવ હું છે ને આ હું જયારે એમ સ્કૂલમાં જ જતી ને ત્યારે તમને ખબર, હું જ મારા અક્ષર બહુ જ સુંદર છે અને ત્યારે તો બઉ સુંદર હતા. અત્યારે તો થોડી આદત છૂટી ગઈ છે એટલે ખબર નહીં. પણ ત્યારે તો બહુ સુંદર હતા. તો હું મારી સ્કૂવાળા મને છે ને બધી નિબંધ સ્પર્ધાઓમાં જબરદસ્તીથી ભાગ લેવડાવતા અને હું એ બધી સ્પર્ધાઓ જીતીને પણ આવતી હતી. તો એ એ એ છે ને આખી સ્કૂલમાં ખબર હતી. તો મને છે ને ખબર સ્કૂલના અ બીજા ક્લાસાઓમાં ક્લાસમાં પણ ટીચર જ્યારે પણ એમના બોર્ડમાં કંઈક લખવાનું હોય કે કંઈક ખબર સુવિચાર લખ તા તારીખ લગતા રોજ તો સ્પેશિયલ મને બોલાવવા આવતા કે, તમે આવીને અમારા બોર્ડ પર લખ ને જાઓ. તો મને તો એટલું સારું લાગતું ને એ આમ લાગતું કે આ મારા માટે કેટલી એક મોટી ઉપલબ્ધિ છે.
હા, ત્યારે નાની નાની વસ્તુમાં પણ આપણે ખુશી શોધી લેતા તે વખતે અને પનિશમેન્ટ મળતી ક્યારેક કોઈને તો ક્લાસ ની બહાર કાન પકડી ને ઉભા રાખતા એમને. મુરઘો બનાવતા અથવા સો વાર એક વાકય લખવાની સજા આપતા અથવા તો ઉઠક બેઠક કરાવતા. અને શાળાનો છેલ્લો દિવસ એ તો શાળા ના છેલ્લા દિવસે બધા ત્યા મિત્રો ના શર્ટ પર ઓટોગ્રાફ લેવા અને રડતી આંખે વિદાય લેવી, એ પણ ક્યારેય ભૂલાવાનું નથી.
બિલકુલ એ દિવસ ક્યારેય નહીં ભૂલાય. અને કોઈ ઘણી વાર તો તમને ખબર કે આપણા બે મિત્રમાંથી કોઈકે જો મસ્તી કયરી હોય અને શિક્ષકે એમને બહાર કાઢી મૂક્યા હોય તો આપણે તો કોઈ મસ્તી કરી નથી, છતાં પણ આપણે પણ કેવી મસ્તી કરીને જાણી જોને એ મિત્ર ને કંપની આપવા બાર ક્લાસ ની જતા રહેતા હતા. અમે તો એવું બઉ કર્યું છે એટલે બઉ દિવસો યાદ આવે છે.
હા, સાચી વાત છે. ચાલો ત્યારે આ બધી ખાટી મીઠી વાતો કરીને ઘણો આનંદ આવ્યો અને ચહેરા પર સ્મિત પણ આવી ગઈ. ચાલો ત્યારે, જય શ્રી ક્રષ્ન.
માટી નો ગ્લાસ પડી ગયા